નામ થોડો ગઊંધો થઈ જતો રંગ થઈ જતો-
હે.
આમાં તો ઊંધો લખાઈ ગીયો તો.
એવુ એમ.
હમ હમ
હ સારું હ-
હલો કેવું મગફળી મગફળી કેવું આવી જશે-
મગફળી કો સારી છે હવે બે દાડાથી હોમસ ની દવા આખવી છે-
હ લગન લગ્ન નું ઊન કરવાના પર-
લગદન આપણે આખાત્રી-
અખત્રી મલા હોય છેલ્લામાં છેલ્લામાં છ મહિના
બસ છ મહિનાય રેયા એ-
હા
હા- તમારે ચમનેવાલય યાદ કરીને છે તને તો-
હા રાજુ હ હારું બલ્યા ભાઈયા-
હે
હા
વ્યાજ કરીને હાલશો તને-
વ્યાજ કરીને‌ હાલજો-
હોટ ડગાવળી-
હ બીજુ -
હ-
બીજું કચું ચાલે છે.
આવું પડશે પાસુ તમારે-
આવશે ને આવશેન-
ને આવ એવું નહીમ બને પાછું-
હ હા આયા વગરલ નાલા- બીજું તો કેવું ચાલે જિંદગી માં-
જિંદગી માં સારું ચાલે છે યાર તમારા જેવું નહી આમ તો-
માર જેવું નઈ એટલે સારું છે એવુ કે-
ના ના
હલો-
તમારા જેવું નહી એમ-
આ મારે તો એડે રાાગી રાગી?
કેવું રાગે રાગે એટલે શું કેવું ચ્યાલે તમારે-
હવે તે નોકરી બોકરી જવું નઈ?
નકરી તો હવે શું કર કો?
બે મહિના ભરવા જાવ તો સારું હતું છે.
નોકરી યાર કઈ મળવી તો જઈએ નોકરી યાર તરત જાવું છે.
ગ તો-
ગોતી રહ્યા છો તમે જયા ત ને જ શું કરીનેયા-
અમિત છે બોલો-
તમે શું કરી નાયા ચક જોવાનો તો-
મુું છે નોકરી નઈ જો-
હા બસમાં જોક જયા ત કચ્છ બાજુ
ના ના તે નઈ જો-
એટ રોડમને તો જે-
તો લગભગ ખચો છ મહિના જેલો ટેમ છે.
હું કરી આયા ચેમા પાછા આયા
એ તો બેદારનુંું હતું જ,
બે જાડ ન કેવો રતો તું-
સારું હતું તું મસ્ત ગાડી ઓમથી ઓમ ફરવાનું-
ફર વાળી વાત જ અલગ છે કઈ હ-
એટલે હવે સારું જવું છે.
હ આટલામ તો આપડે ઘણાાય રસ્ છે બારે હોય ને તો સારું રે એમ
એટ લોકો બારે જ જઉું છે તો
ગ્યારલામ તો આપડે બધા ફરી રહ્યા હતા જો બાકી મેિલ્યું નથી ફરવાનું તો
હા
કેમ સાચી વાત નેહ
હા સાચી વાત છે. કાદુક નને
હા જામી લધું.
હમ કાધું ચારી એ
એવમ,
હા હા
હ ગેમમાં લાગે તમે હમણાં ભૂલા પડ્યા હોય એવું લાગે
ગમ તો ઓછી રમુ
દેખાતા નહીં હમણાં ઓનલાઈન,
હા એમને એવું હતું.
ટાઈમ નહી વાવા તો
એમ કોમ કોમ ને કોમ
કોમ તો યાર હ કેટલોું કોમ કર્યા વગર કોઈ ચાલે એમ નહી.
ઘતુંને
હાલને તો બાસળે કરવું પડશે ને
હા
હાલ મોજ કરશે પાછળે કોમ તો કરવું પડશે ને
ફોન તો સ હચી વાત પણ ચ હારું સેટલ થઈ જાય ર એમ
હા
નોકરીોકરી સેટલ થઈ એમ મજા આવે
નોકરી ન આપણે સેટ તો હુંય મારે કરવા માગુ છું.
હમ
સારામાં સારી નોકરી મહેસાણામ છે.
મેસોણા
હા
શેની
ફૂલ નોલેજ તો આપણને નથી એની કોઈ
એ નલી જ લઈ જોું તો પાસે આવડ ચ સો સાત જણા જ ઓડી-'
એ કોઈક વેપાર ની કંપની છે કોક વેપાર પેક કરવાનું હોય કે વેપાર ભરે બેફર પેકિંગ નું છે.
હમ કો કોન્ટ્રાક્ટ કોણસે કો કો છે કો
કોટાકતો અમારે ઘરનો જ બણ હશે ઘરનો જ બણ હશે આપણે
હમ ચીયા ગોમનૈ
આપડે ખુદ નવાે ઘર નો હલ્યા
હા તો જાતા હોરા હારું હોય તો
સારું એટલે પગારે સારું વાલે છે.
ચેટલા
સારામાં સારી નોકરી છે.
ચેલો પગાર
પંદર પંદર સોળ હજાર જેવો છે બગા
ખાઓ પીું'
ખાવું પીવું લગભગ તો અ એના માથે છે.
હા
એક ટક
હા
કે બે ટકાવાનું
ના ના એક જ ડાઈમ
તો આપડે તો ટીમ ચેલાતાના આવું છે ચાર નેકું છે પણ
નીકળવાનું યાર થોડીકના વિશેે માહિતી લાવો પછી નીકળો
તો તો અઠવાડિયામાં માઇજી લાવો અઠવાડિયામાં જાવ પેલા એટલે અમારે પ્રતિષ્ઠા હોય છે દુગમાય ની
હા
એટલે ઘડા થોડાક વાપરે એ કમા ઉપર આધાર
ક્યારે હે પ્રતિષ્ઠા
પ્રચીષ્ઠા દસમા મહિનામાં છે
ઓ તો હજી ઘણી વાર હે
કોઈ ઘણી વાર નહી તો લાગે એમ
ના ના હજી તો ઘણી વાર હે
ટેમ નીકલતો વાર ના લાગે.
વર્ષો વીતી જોય છે ને યાર દસમા અમ હવે ઘણી વાર નઈ કોણ કેટલી વાર હ છે બે મહિના ની વાર છે
એટલે તો કઉ છું કહ હા હારું હોય તો જાતા વાર
પૈસા ની જરૂર તો મારે ગણી છે તરત કોન ફોન બદલાવો શે હવે.
તો તમે કોન્ટેક્ટ કરો એજો
એ કમ્પની હા મહેસાણા વાળું પાખું ફાઈનલ ફાઈનલ ડોક્યુમેન્ટ કોઈ જોતું નહી
ડોક્યુમેન્ટ તો કોઈને જોવે
તો એ તો આધાર કાર્ડ ને લઈ લેવું બહાર નીકળવું ને એલે આધાર કાર્ડ લેવું પેલું
હા આધાર કાર્ડ ની જરૂર તો પેલી પડશે યાર
તો હેડો તો હું તીયાર છું ચાર નીકળવુંજો બોલો હેડો
તમે કહો ત્યારે જેમ કે મને માહિતી જો યાદ રહી ગઈ તો માહિતી લાવતા ઘણી વાર નહ થાય. તમારે હવારનેની પરમી જવું હોય તો કેય જો મને
આપણે નેકળી જ અત્યારે કાલ મંગળવાર થાય
અ ગુરુવાર નું નીકળું હોય તો કઈ દયો હેડો
આપણે એટલે જીવ વધારે
આપડે જય અઠવાડિયા આવતી નેકલીસ એમ કારણ કે થોડું પેલું કેવા ને થોડું કે બે દિવસ
હા
તમે હ માહિતી પાકી લાવો છ કે અમે આટલા જણા બે જણા આવો છ આપડે બે બે જણા જ આવું છે કે
ના ના જેટલા હશે એટલા ચાલશે યાર
તો કોઈ ને આપડે હાલ તો આપડે બે જ જાાવ કે
તમારે પછી ફોમ તો ફાાઈનલ છે હી તો
હા
અને રાજ એકસો ને એક ટકા ફાઈનલ કોમ પડ્યું છે તમે ભલે હાલ તોય તમન કોમ મળી જાહે
કમચો બાર કલાક નોકરી ગે
જેટલો તમારે ઓવર ટાઈમ કરવો હોય તો એ
ઓવર ટાઈમ લોડિંગ વાળું તો નહી
લોડિંગ વાળું નથી જેમ કે એ મારે ઘર ન માણસ એક ભાઈ બંધ કોણ તો હા તું મને વેલ ન ક છે પણ હું એ પડો છું એકલો
તો આપડે તો મહેસાણા પ્રોપર મહેસણા
હા મે મેં સુના ન રાજકોટ મે રાજકોટ રાજકોટ હ છે ને મહેસાણા હ છે બે જગ્યાએ છે.
રાજકોટ
હા
રાજકોૂત તો ઘણું દૂર પડે
મહેસાણા નજીક પડે કેમ
મેહણા વાળું ફાઈનલ કું રાજકોુટ એટલે બધા ના
હ
હલો
હા
તો રાજકોુર વાળું ફાાઈનલ કરો હું તમને બે દિવસમાં આવં તો પાક એટલે બે દિવસ હું પૈસા નો વેચ કરું પાડડાનો
હા
એ આપડે નીકળી જ
હું તમને જે છે એ હોથી માહિતી આ જોઉં પછી તમે તમારા પાડાનો વેધ કરો કેમ કે મોરથી વેદ કરવા માંગતો નથી
આ ર તો ક હ હતો નહી
અ તમાર હોજ ન જે એ ક માહિતી આલી જેવું
જ છે આપડે આપડે બે દવાનું ફાઈનલ કરો આપડે ઘણા દણા લઈ નઈ જવું.
પછી હોદ નું કરો ફાઈઇનલ ને પછી બે દડા ની રાહત જો
કંપની ફોન ફોન અલાઉડ છેક નહી
ફોન અલાવશે ને પૂરેપૂરા ફોન
ઉપ ગુટખા
ના ગુટકાની વાત નહ
હમ
ના ના
ના એ તો ચાલ છે બનેલો તમે કંપની ન બીધું સેટ કરી નાખો મેસોના વાળું
હા.
તો આપણે નીકળવાનું બે દ અત્યારે હ કાલ મંગલ બુધ ગુરુ શુક્રવાર ના નીકળી જા
હ. એમ તો તમારે નજીક માં નજીક નોકરી જોતી હોય તો ડીસા મા સારી છે બાર હજાર પગાર છે. હોધયા કરી.
ડીસા ઈ શેનું.
એ બને કોઈ રે કેતું નથી એવું એ.
ચમ.
અ એલા અહીંયા અલાઉ નથી ફોન. -'
ફોન તો અલાઉ છો ને પણ એનું કમ સેમ્પુ
હા વેપર વાળું વેફર પેકિંગ નું.
ય કોણ રેહ છે.
રહેશે બધા આટલા ના જ માણસું છે આપડા નજીક ના માણસું બધા.
ઓમ નવા દિશસા છે નવા દિશા પણ નવા દિશા.
ના તમે જોયોું હોય તો તોણી જોયું છે.
ટોણી.
માજી ગ ધોણી.
ના.
ચાર રસ્તા ડીસા ચાર રસ્તા આખોલ ચોકડી. -' હા તો થી તણી સ
હા
બાર હજાર પગાર આલે છે ફોન અલાઉ નથી ગુટકા અલાઉ નથી. હોજ ન તમારે ઘરે આવું હતું.
ઘરે આવય સાચી વાત પણ એમાં ચેવુ થાય રેવાનું સેટ થાય મા ઘરે ડેલી આવ છું. ભાડા શું વધે.
ભાડમ વધે નહ પણ અહિયાયા આપડણે રેવાનું છે સગવડ કરવી પડે.
નવા ડિસ્સા હો તો જ રૂમે રાખો.
હા અહીયા તો રૂમી રાખોત બું પણ ત્યાં તો હું રહેવાની સગવડ હોય તો પૂછી લઉ
રેવાની સગવડ થાય ને તો એ જાહેર રજા આવે શનિ રવિ એકે
હા શનિ રવિ તમારે રજા જેમ જોતી હોય એમ હાજરી ઉપરે છે.
હા.
આજ ની તમે ભરો તો પગાર મળે બાજુની
કંપની હૃદા આવે,
કંપનીની રજા લગભગ તો હશે.
તો કંપની રજા શનિ રવિ શનિ રવિ ની રજા આવતી વધુ આપ દિસ્સા સેટ કરે જે પોત દાર અ બે દિવસ કરી આવશે.
ચાલે ન.
હ ફોન તો તમે સેટ કરો બધુ
એવું એમ.
ચાર નીકળવું છે બધું તૈય કરવા વાળો
તમારે હવે કેવાનું છે તને નોકરી કઈ ગમે છે આ કીધી એટલામાં તમે કો આમાં આપણે બધું સેટ કરો.
હા તો કોઈ નઈ બે દિવસ મ ફલ.